કેમ છો?
મજામાં તમે કેમ છો? મારી અવાજ આવે છે તમને?
હા આવેે છે કેમ છો?
મજામાં તમે શું વિશે આજે મને કેવા માંગો છો?
હમ્મ, દિવાળી વિશે માહિતી આપવા હમ્મ. હમ્મ. દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવાર છે તેની પ્રકાશનો મહત્વ પણ કહેવામાં આવે છે, આ તહેવાર દર વર્ષે કાર્તક માસની અમાસ દિવસે ઉજવાય છે. દિવાળીનું મુખ્ય મહત્વ છે કે તે અંધકાર પર પ્રકાશ અસત્ય પર સત્ય અને દુષ્ટાં પર સદાચાર નો વિજય પ્ર ઠીક છે. સામાન્ય મુજબ શ્રીરામ જ ચૌદા વર્ષ ના વનવાસ થી પછી અયોધ્યા પરત ફર્યા ત્યારે લોક આનંદમાં દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું દિવાળી દિવસે લોક પોતાના ઘરની સફાઈ કરે છે, નવા કપડાં પહેરે છે, રંગોળી બનાવે છે, દીવા અને લાઈટ નો સગડાવે છે અને માતા લક્ષ્મી તથા શ્રી ગણેશની પૂજા કરે છે પરિવાર અને મિત્રો સાથે મીઠાઈ વેચવામાં આવે છે અને શુભેચ્છાઓ આપવામાં આવે છે. દિવાળી તહેવાર પ્રેમ એક તા ખુશી સમૃદ્ધિ અને નવી શરૂઆત નો સંદેશ આપે છે, તે થી ભારત વર્ષમાં વિવિધ ધર્મો અને સંસ્કૃતિના લોકો પણ આ તહેવાર નો આનંદ અને ઉત્સાહ થી ઉજવાય છે બધા જ કે છે, શુભ દિવાળી, શુભ દિવાળી તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે, દિવાળી એટલે તહેવાર આપણે હિન્દુ ધર્મોનો બહુ એકદમ મહત્વ પૂર્ણ તહેવાર હોય છે અને આપણા હિન્દુ ધર્મ લોકો કેટલા મસ્ત ઉત્સવથી બનાવ તા હોઈએ સે તહેવારને દિવાળી એટલે આવે એટલે બહુ મજા આવતી હોય છે. નાના પોયરાઓને અને મોટા માણસોને બી બહુ મજા આવતી હોય છે. કે એ લોકોને વેકેશન પડતું હોય છે દિવાળીમાં અને દિવાળીમાં બોનસ પણ મળતું હોય છે જે કામ કામકાજ કરતા હોય એ લોકોને. અને બહુ મજા થી તહેવાર મનાવવામાં આવતા હોય છે દિવાળી અને દિવાળીઓના ટાઈમે તમે વાત કરી બહુ સાચી કરી કે દિવાળીઓ ના ટાઈમે છે ને આપડે બધા હણીમળીને રે તા હોય છે અને એ મિત્રોના મિત્રો સાથે હણી મળીને રહેતા હોઈએ છીએ અને આપણા ઘર પરિવાર સાથે હણી મળીને રહેતા હોઈએ છીએ. અને આપણે ટાઈમે છે ને વધારે આપડે મસ્ત મજા ના ઘરે મીઠાઈ બનાવતા હોઈએ છે ફરસાણ બનાવતા હોઈએ છે. અમારા ગુજરાતમાં છે ને વધારે કરતા ઘુઘરા છે મીઠાઈ છે અને ફરસાાન બણાવતા હોઈએ છીએ. અને દિવાળીઓના ટાઈમે એ બધું બનાવતા હોઈએ છીએ ઘરે તે બહુ સરસ મજા થી તહેવાર મનાવતા હોઈએ છેીએ અને તમે શું કેવા માંગો છો?
દિવાળી મે બધા ના વર હવારે ઊઠી ને વધા ના ધોઈને કપડાં પહેરીને જયારે આપડે તહેવાર હોય તો ઘરમાં કેવા હોય કેટલા હલચલ હોય સવારેથી આ કરો આ કરો શું કરો તે કરો આ. આવ્યા કે નહી તેમાં તેના ઘરે મીઠાઈ ગઈ કે નહી. હા એટલા હલચલ આપણા ઘેરમા થાય છે જયારે સ્કૂલ નો રહે છે ઓફિસ નું છુટી રહે છે બધા લોકો ન છુટી રહે છે ત્યારે આપડા ઘરમાં હસી રબી હસી નું બેસી એ છીએ રંગોલી બનાઈ છે જ્યારે જયારે નવા નવા કપડા નું તૈયારી રાખે છે સામ. સામે દિપાવલી નુ પૂજા થાય છે બધા મીઠાઈ ખા. ખાય છે ફટાકડા ફોડે છે પાડ કેટલા ખુશ થાય છે. ત્યારે ફટાકડા ફૂટે ત્યારે બાળક ગોળકાર કરીને કેટલા ઉછલે છે તાળી બજાવે છે છોરછોરી જળાવે. છે બમ ફોડે છે. એકદમ બધા માહોલ ઈટલી ખુશી ખુશી નો થાય છે. થાય છે દિ દિવાળીમાં પ્રદુષણ. બો ફેડે છે જયારે પટાકડા ફૂટે છે. કેટલા કેટલા રાત રાત સુધી ફટાકડા ફોડતા રહે છે. આપડે શું કેવા માંગો છો.
સાચી વાત છે તમારી કે દિવાળીઓમાં નાના પોયરાઓને બહુ મજા પડતી હોય છે. ફટાકડા ફોડવાની અને એ લોકોને બહુ મજા આવતી હોય છે ફટાકડા ફોડે. અને એ લોકો અ અ જેમ કે છે સસુરિયા છે અને પાઉ. છે આ બધા નાના મોટા ફટાકડા ફોડતા હોય છે દિવાળીમાં. અને કેટલી બહુ મજા આવતી હોય છે દિવાળીઓયમાં ફટાકડા ફોડતા હોય નાના પોયરાઓ. અને તમે વાત કરી સાચી કરી કે ઘણી રાત સુધી ફટાકડા ફોડતા હોઈએ છે. જેમ કે અ કોઈની ઊંઘ બુઘ પણ બગડી શકતી હોય છે અને બહુ એમ આનંદથી તહેવાર હારે મનાવામાં આવતો હોઈ છે તમે. વાત કરી બહુ સારી કરી તમે શું કેવા માંગો છો.
હજુ શું વાવ છે. લેકિન રાત્રે કેટલું જયારે પૂજા આરતી થાય છે. પપ્પા ઘરે મિટાઈેલાાવે છે કેટલું મજા આવે દિવાળી છે દિવાળી છે દિવાળી છે સવારે ઉઠીને રાાય થઈને બધા ને પગી પડી ને હ બધા કેશું દિવાળી શુભ દિવાળી પછી નવ વર્ષ આવી દિવાળલી એટલે જ નવવર
સાચી વાત છે તમારી કે દિવાળી ના ટાઈમે આપણેે અ નાના નાના પોયરાઓ અને મોટા લોકો બી શોભ દિવાળી બનાવતા હોય એટલે તમને ખબર જ હશે કે ધનતેરેસ ના દિવસે છે ને આપણે સવારે વહેલા ઉઠીને આપણા આપણા ઘરની સાફ સફાઈ કરેલી હોય ને તે આપણે ફટાકડા સવારે ફોડીને આપણે સવાર વહેલા ઉભા થઈને સાફ સફાઈ કરીને ફટાકડા ફોડીને નાના કોયરાઓને ઉભા ઉઠાડીને ધનતેરસ ના દિવસે સવારે મસ્ત નાહી ધોઈને નાના પોયરા બી નાહી ધોઈ લઈને પછી ફટાકડા ફોડતા હોય છે એના પછી. આપણે આળસ નીકળવામાં આવતી હોય છે ધનતેરેસ ના દિવસે એટલે સવારે વહેલા ઉઠીને આપણે ધનતેરસ ના દિવસે આળસ નીકળતા હોઈએ છીએ અને આળસ નીકળીને આપણે બહારે મુૂકતા હોઈએ છેએ અને બહુ સારી રીતેથી સાફ સફાઈ કરતા હોય છે તમને ખબર જ હશે કે દિવાળી આવે એટલે આપણા ઘરની તો સાફ સફાઈ ચાલુ થઈ જતી હોય છે. જેમ કે પડદા ધોવાના પછી પડદા પછી આપડા ગ્ધાના કવર છે અને ચાદરો છો બેડ છે અને કિચન ની સાફ સફાઈ હોલ ની સાફ સફાઈ રૂમની સાફ સફાઈ આપણે કરતા હોઈએ છીએ. દિવાળી આવે એના પહેલા જ અને આપણેે બહુ સરસ મજાથી સાફ સફાઈ કરીને આપણેે બહુ આનંદ લાગતો હોય અને સાફ સફાઈ કર્યા પછી ઘરમાં બહ સારું લાગતું હોય છે. અને સાફ સફાઈ કરવી એટલે આપણેે છ મહિને સાત મહિને સાફ સફાઈ કરતા અને આપણે સાફ સફાઈ કરવી જોઈએ. હર ઘરમાં આપણે દિવાળીઓ ના ટાઈમે બહ સરસ મજાનું ઘર બનાવીને આપણે આંગણ માં તોરણ લગાવતા હોઈએ છીએ. જેમ કે આપણેે દિવાળીઓના ટાઈમે આપણે છે ને કંડીલ લગાવતા હોઈએ છીએ. અને આપણે દિવાળીઓના ટાઈમે આપણે લક્ષ્મી મા ના ઘરના પાસે અ આપણા ઘરના બહાર ના પાસે આપણે લક્ષ્મી વાના છાપા ભી મુકતા હોઈએ છે. અને આપણેે સરસ મજાની રંગોળી પણ બનાવતા હોઈએ છીએ દિવાળી ના વખતે સરસ મજાની રંગોળી આપણેે બધા આપણી સહેલી સંગાતો અને આપણે સહેલીઓ સંગાતો બનાવતા હોઈએ છીએ. મસ્ત મજાની રંગોલી બનાવતા હોઈ છે. તમે શું કેવા માંગો છો આ વિષે??
હમ દરવા ઘરના દરવાજા પણ સુંદર રઘોળી બનાવે છે. માટી ના દીપતા દીવડા પ્રગટાવે છે. હે રંગ. રંગી લાાઈટ લગાવે છે. દરવાજા પર ફૂલો ના તોરણ બાગે છે દ પરમ. બંધ ના. અને કાગજ ની સજાવટ કરી છે. સુગંધ મોમબત્તી અને દીવાઓથી સુંદર બા તતાવણ બનાવે છે. ઘર ઘરને તાજા ફૂલો થી સગડાવે છે. પૂજા ના સ્થળ સ્વ રાખીને સુંદર રીતે સજાવે. છે. આ રીતે સજાવટ થી દીપાવળી તહેવારને વધુ આનંદમય અને આકર્ષક બનાવે છે. આ બધા. હા રાત્રે શુભ દિવાળી શુભ દિવાળી કે છે જો તમે. જો તમારા ઘરમા નાના નાના નાના. પેરી ને હ. છોટછોરી લઈને ચલાવે છે કે જોવામાં કેટલું આહારું લાગે છે.
સાચી વાત છે તમારી કંઈ. કેટલે મસ્ત મજાથી આનંદ થી એ લોકો સસુરીઓ જલાવતા હોય છે. અને બહુ સરસ મજાથી એ તહેવાર બનાવતા હોઈએ છે. અને અ દિવાળીઓ ના. નાના બચ્ચાઓને આપડણે નવા નવા કપડા પહેનાવતા હોઈએ છી. તમને ખબર હશે કે નવું વરષ બી બનાવવામાં આવે છે. દિવાળી ના વખતે કે આપણે હેપી ન્યુ યર તરીકે આપણે ઓળખીએ છીએ. કે હેપી ન્યુ યર આપડે કરાય છે. આપડે બધા એક બીજા ના ઘરે જતા હોઈએ છે. આપડા સગા સંબંધી લોકો ના ઘરે. અને એ લોકો પણ આપણા ઘરે આવતા હોઈએ છે. તે આપણે મીઠાઈ બનાવેલી હોય આપણે ફરસાણ બનાવેલું હોય. તે લોકોને નાસ્તો પણ આપતા હોઈએ છે. અને બહુ સરસ મજા હેપી ન્યુ યર કરતા હોય. અને બહ સરસ મજા થી આ તહેવાર મનાવામાં આવતો હોઈએ છે, અને દિવાળી તહેવાર એટલે બહઉ સારો આપણેે હિન્દુ ધર્મોમાં મનાવવામાં આવતો હોઈએ છેએ. આપણા હિન્દુ ધર્મમાં હર એક કોનામાં હોય ને જ્યાં ભી હોય ને. ફેમિલી સાથે જોડાઈ ને એ તહેવાર દિવાળી નો બનાવ બ આનંદથી બનાવ હો તમને.
હ જ જય બદામન ચઈન્ટ. ફલીમાં રહે છે. તેને તો ખુબ જ મજા આવે છે. દિવાળીમાં આમ કરો તેમ કરો શું કરો આખા ઘરમાં અવાજ ગુરુંજાય છે. જયારે રોજ નો સન્નાટો થાય જે પોતાના કામ કરીને બધા પોતાના રૂમમાં જાય છે, દિવાળીમાં બધા એક સ હ ને ઘાર બેચ છે.
તમારી ક દિવાળીમાં આપણે બધા ફેમિલી સાથે રહીએ છીએ, મેં મારી બધી આ બધી વાતો સાંભળી મને બહ સારી લાગી.
થેક યુ. હમ. હજુ ક